અલ્લુ.
હા બોલો.
અવાજ આવ્યો.
હમ તમર.
હલો.
હરખું બોલજો હો.
આવાજ આયા અમકો.
હોવે.
હા તો
હમમ
શુંગાત.
કાારેગન સાક બનાય તું રોટલી બનાઈ તી. પપ્પા માટે તો અજર તને શાક બનાય તું. છાસ હતી પોણ હત મહેમન હતો.
કોણ મેમણ હત
એ ના થોડા થયા તો માસી થઈ આપડે.
એવું એમ જમવાનું ઘરે
અને ખાવા રેતા એટલે મોડું થયુ
એ તો એમ નતા.
હમ.
હમ કાળગજ સાબ તો અમે હવારે પણ કાધું હતું.
તમે ખાતું તું અમે તો નથી ખાતું ને પણ.
હ કઉું છે એમ કે તમે સવારે જાતો તમ કાળગન શાખ એમ.
કસો વાંધો ન.
હમ અને અત્યારે એ જો અમે જમવામાં શું જમે ખબર
હમ.
આપડે ચણા લોટ ના પુલ્લા.
હમ!
પછી સોસ બે વહી નો એક ખજૂર નો ટામેટાનો.
ખજુર છે વાપડા વાળો.
ના ના ઓલું તહીયાર ડબ્બી આવે ને કાચની. એવો હમ. હ ને બસ અને દૂધ ફુલ લાઈટ જ
આઠ.
બીજું કોઈ ન કોણ શું કરે હે.
પેઠમાં નહીં દુઃખે પુટલા થી.
મ પોલીસ બેઠો દું કે.
દુઃખ તો ત લોટના
એવવે.
આપડને એવું લમાં.
ના જોલા ગાધેલા હયો.
તો જેમ કીધું પેટ ન દુઃખ એ ખબર ના પડી.
ે એવું કોઈ ને હોય કો અંદર ડુંગળી ડુંગળી બધું આવે એટલે.
હ લુંગડડી બુંંગુડી આ કર એ કથાચ છે. હવે ખબર નઈ હવે. કાલની વાત કાલની રાતની વાત રાત. અ દરબણ આવી છે કાટો. પ સાથે જબ્બર હમાં તળાવ ઉપર ગું હોય તો પૂરો વાડો પૂરો. અમા તો ચલા ખબર સારું છે. તો સવાજે સારુ થઈ જયો દુકાનમાં હતો તારે. તોવાજ નને હાડા સોય ચાલુ થયો ગબ્બર વાયરો વરસાદને બધું ભીગું ગને.
એવ.
પછી હાથ વા ગ્યા મી ગ ગડ્યા તોલ. મારે પલડવાની ઈચ્છા હતી. એની કરતો પડ્યોું ના લાવ્યો. નાહવાની ઈચ્છા હતી. કેમ કે હું નાહયો નોતો. એટલે કે નાવાને તો. તો શરીર પર બધું રોગ જતા રહે ને એમ.
એવું?
તો અમ હજી તો નાયા નહીિ. તો અમારે નાવું પડશે. રાતે બાર વાગે વરસાદ આવે. આમામાં શું બાર વાગે ના આવવાજો.
એવું ન્યા દાડે કુદાડો આવ હતો.
તાલે પણ આવે તો હોકી પણ. તમારે છ વાગ્યા આવ. અમારે તો આવ જ નહી હું.
હા! તો હું દુઃખ થી નીકળતો આ ને. એટલે હું ના આવ્યો હું પિસલ તો. પણ આવાજો નહી. વચ્ચે ખોરો હોત ન આવે દહ વાજે.
હમ!
તાર તો હું નાઈને બેઠ હતો. તો મેી તને ગીતોું તું ખબરે.
હમમ! આમાં ત વીજળી જબ્બર થાય રહી છે. પણ આપતું તો નહી
એ કાકાને ફોન કર કેતા હતા. હમ! કે વેચળ થાય રી છે. અને આવું આવતું. થઈ ગયો. પણ આવ્યો નહી. અમારતોને લગભગ હું ઘરે આવ્યો ને. કેલ્લીકડી વખત આવ્યો હતો ફન. પછ ઘડીકા આવયો ને. પછ બંધ થઈ ગયો. હું આવી ના આવ્યો ડાયરેક.
હમ!
હા! હ નાઈ પ તને ફોન કર્યો અગરબતી ગના કરીથી.
ચ માછ કર તખશો
કોણ ના આનો હટ આવ્યો હતો થોડુંક મર પેલા પેલા
એ તો તમે જી લવા ગયા હતા
હા હ કન હાથ વાગે નીકળ્યો હ હાડા હાથ જેવ આવ્યો મુ
તે જ લેવા ગયા હૈ.
બીમાર પિયાલો એમ તો કેવું હ છું. હું તને એ નાઈ. અને અગરબત્તી કરીને. બસ ના ન લુકડો પે નગર પધી કરીડી. એલી વાર થઈ ને હ આવ્યો.
લઈએ પલડ્યા હતા?
તો બાઈકમાં પલટતા વર ચાલુ હોતો તો. હમ! અરે ચાલ ઉપરડને. તો પછી.
હમ!
એટલે કે હ.
હા!
હમ! પાાભણી સાથે આવતો રતો. હોય જ થઈ ગયું. હા કાકા. ફ કું કેતો હતો તાર ક ટુકડું જ કેવાય તો નવુંળજે ને એક વાે આવતો નહીં
હમ તમે ચો સેટું સેટું કરુ છ આક
શ છુંક છે તોમે ચેટું શતા
ના મને કોયે કીધું ના મુ ના જાત દર્શન કરવા કોઈએ કીધું જ ના
તો તાર પણ ફાતી ને કેવાય ને ફોન કરી
હું હમેથીી કઉ મન લઈ જાઓ હું ના કઉ કોઈ દાડ
એમ નહી કેતો હું તને ખબર પડી કે ભાભી ને જાવ તને ખબર પડી ભાભી તમે જાણ તો ક્યાજું કે જગ્યા હોય તો હું આવીશ કે મારે આપું છે કેમ આપડે ના કેવાય હા, આપડે કશું હારું થાવુ નહીં.
ના એવું હારું ના થવાય ને ખોટું.
તમને એમનેમ હોમેંથી કોઈ આમંત્રણ ના આલવા આવે કોઈ કેવું તો પડેન તમારે ત એમ કશો એમને આપડે કેવુતો પડે
હારુ પતિ ગઈ વાત બોલો
તા નહિં બીજું કોઈ એમ.
ભાઈન બધા જ્યાં તા.
બયન ખબર નહીં ભાભી એ ખબર મને.
ભાભી ગયા ને ભુંજી ભાઈ ગયા બધાય ગયા તા.
એમ. તે પૂછ્યું નહીં એટલે.
આ ફોન આયો તો અહદ નો. ભીનો. મન કે નવરા હોય તો ઓલાને ફોન કરો, મે કીધું ટાઈમ નહીં, હાલ મેહમાન હે.
હમ્મ.
હમ્મ.
કયરો ફોન? અતાર તો બહાર કોઈ તો બહાર હુઈ જયેલા હી
હા એટલે તો ની ઉપડ્યો હોય તેમાં.
એમ ખાવા જવાના તોમ
હો તો ઈ એ
મને ભૂલી જી, મે વળી ફોન કર દીધો, મને યાદ જ ના રહ્યુ, એમ કીધું તું મારા જાન.
હમ્મ. એ અમે કાદા ફોન કરી કેતા હતા કી ઈ એ જોલો છે. એ તેમાં હમ્મ બોલાય.
બોલ. ચેલાન ફોન કર્યા તા તમે આજ, કે કોઈન કર્યા જ નહીં?
ચે ક તન બે કરાય, બીહા કોઈન નહીં કર્યા.
તે નવરા તો હતા, હવારે કરાય બુનને ફોન.
પન બૂનને એવું નતું, હવારે બૂન નવરી નથી, બુનને આઠ વાગે, નવ વાયગે ફોન આવે ને તો નિષ્ઠા બોલી પેલા પન બુન બોલીન પન કે કોન પતાયન પછી જ આવજે અમારે કે હવન છે બહારે, ઈ અને સોસાયટ ન્યાં બહારેત. પન બુન ને કે હવન નાં અવાજ માં. માઈક તો હશે એટલે, એટલે એ ફોન જ નહી કર્યો કોઈને જ, તો ઈ એય કેમ કરું હું તો પછી.
એવું એમ ને?
તાર કોલ કર્યા જ નહીં ન.
ગયા થે બુન ના કરા, બુનને કરા.
એ તો નઈ કહે, એનો ફોન રિજેક્ટ આવે છે, પછી ફોન કરતો જ નહી.
એવું એમ.
હમ્મ.
હમ્મ.
તો તું નવરી થઈ ગઈ?
હા કીધું તો ખરા અતાર, ખાવાનું તોય, તે થોડીની ફરવા જવા નહીં ગોવા.
એન સોડી ચરે હે.
હોય છે કાલ તેડવા આવા ના હતા.
ચીયા ગોમ પરાને હે?
એ મહાલી.
હે?
મહાલી.
ઈ ચ્યા આયુ?
એ આપડે નહી જોયું.
એ ચી મકા આયુ એમ પૂછવું તું.
મેં નહી જોયું પણ હાય હાય.
પણ પૂછવુ તું ચીમકાય આયુ ચીયા જિલ્લામાં આયુ એમ પાટણ જિલ્લામાં મેહાણા જિલ્લામાં રાધનપુર જિલ્લામાં પાટણ બનાસકાંઠા એમ. એમ કશો હા તાણ મહાલી ચોક હશે તો ગામ તોમ
એ ચોક બીજે રહી બીજે શિખર ચો રે હે ગોધીધોમ કે એમ ચોક રેહે બધા.
હા સિટી રહે એમ ને તો
ઓ તે ગોવા જવા ના હે ફરવા. જઈને તો જે કપડો લાવવાનું હે એ બધી જે વાતો કરતા હતા.
હાઈ ફાઇ માસી હતા ફોરા ફોરા
હતો તો ફળ જ આપડા ગોમડા ના જ
હમ્મ માસી માસી ચ્યા રહેતા તા એમ કઉ.
ના તૂરા
માસી તો નાથ પુરાત રહી એમને
હમ્મ હમ્મ.
અને સોડી હારી આય તી
ના ના એટલે ક્યાતા તા કે કાલ તે આવા નહિ એમ કે જાવુ હે ફરવા ગોવા
એટલે કે આ તોઈ જા એ નાે જામ પછ કે કપડા બધા જેવા લઇ જવાય બધા અહં થી ખરીદ સિને એવી બધી વાતો કરતા હતા મને મન થઈ જ્યું. મને મન થઈ ગયું જવાનું.
કે માસી ને
મને
તા ને હું અમે તો માસી ને જ મન થઈ ગયું છે તું તો તમ તુર પેકેટ આખું મેલ્યું તન ગોવાનુ
તો પણ શું કરવાનું પેકેટ મેલ્યા મેં મેનો મેસેજને પુશ્યુ એ ખરા
જો જો મેસેજ જો જો ઈ જો પણ ઈન ઈન્સ્ટાગ્રામ માં એવું નહી હું મેન્શન ઈ કર તો તો નેચે વાળી લિંક મેન્શન થઈ જઈ આ જોવ જોઈ લે પછી ના મેળ ના પાડી દે કે નહી મેળ એમ
મેં પૂછ્યુંી ત એ ફરવા લઈ જવાના હોય એટલે બધી રીલ શું ફરવા જવાની જ મીલી કે એવું મેલા સીન મેલું તો ફરવા આપડે ચાર જ તો શેખ હિન્દુ જનતા જ જ તો જેટલા વર થી આપણે જીવન
હાલ તો એવું નહિ યાર હાલ ફરવા જવાનું એવું નહીં હળમાં શું ખબર હો ને મેન પ્રશ્ન આપડે ઘરે પરિસ્થિતિ આ રીતની હ ને એના આ હતું તો સમજવું પડે કર આપડ આપડે સારું ના લાગે યાર એમ જવું કર વિચારવું પડે આપડે ગમે એ મ
તો અમે એટલે એમ નઈ અમારે આલ તો કોઈ જાઉનેહી બાપા માટીરે પછી હેંચ વાત
મુવા આ હી હું એજ કહું છું કે
એ તો પપ્પાને તો હવે છે બગા એને પહેલાં તો નથી ચ મમ્મી ને કોઈ
લા આ બાબ આયોજન
એવું હે મત આઈજન હે
અ સાર આયોજન આ આવી જ ને એટલે હવે પૈસા આ જ આપડવા પૈસા વાળા થઈયા ઓ તો જો એક કાર્યે કસાજ પૈસા આવે. એક આઈપીએમ થી પૈસા આવે પછી એક આપડે. પગાર આવે પચાસ હજાર ચાલીસ હજાર તું કમાય. હમ. મ બ્લાઉ.
નહી આલુ.
એ મન રસ્તા ઉ ઉપરળ
નહી હલવું જ નહી હવે.
વું એ જે માલ ગરમી થવાની જરૂર નથીવું.
આાંખોદાર તો હોગી ન વાત ક્યા ક્યા કરની. તમાને હરે અહં ની ચિંતા હૈ હાલ દોરું એટલું બધું હોયું. લઈ જાય હ કોઈ કર હલવા ના જવાનું હોય કોઈ.
એવું એમ હા રોડો કવ તમે. બ્રડ.
બોરોલો.
બલેગ.
તમે બોલો.
બોલવાનું.
તે બો હો.
હા અર્થું જ નહી. હમ તો આવવડતો જ નહી.
શું આપડે ખાતા આવડે જબ્બર તાસ વગર હમને આલો બનેને જબ્બર ખાશે.
બનાવી છેય કે દાડો બનાય કે દાડો.
ઘણીએ પણ નહી ખોટું ખોટું તો બોલવાનું નહ હો ખાઈ ને ખોટું નઈ બોલવાનું જો.
મહિને એક તની બનાવ હતો. નેમ તો હો દાડ એગ તોલદ્ર દાડ.
તોરે મમ બનાવે ખાવ પડે ના પડે હું આની ખઉં નાની ખાઉ. તો બધું અમને નહ આવડતું કેતો અ તો માર મારા. હમાં હોય એટલે મ કઈ.
હ હમ ઓકે તો એ કેના ફેવરેટ બનાવમ કે ભુ.
હા તો ખાસ વખત ફેવરેટ જ છે બનાવ તોું હ અડદ ની દાલ દર્શનની વા ફેવરેટ બનાવું. ભીંડાનું શાક બનાવું તમારે ફેવરેટ હોય કે બવ.
લાાવ કોણ પછી
ફરક તમેજ લાગતા બનાવતો હું.
હમ એ હમણા તો ખાડી છે ના બાર.
તે ના જો હોય નેારું હો કે એટલે.